હેલો
હલો થોડું વોઈસ સાંભળો છો તમે હેલો હેલો
હા હા આવે છે, આવે છે, આવે છે
કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું શું કરી રહ્યા છો તમે
કાઈ નઈં બેસેલો છું ફોન જોતો હતો. તમે શું કરો છો?
અને વેબ સિરીઝ
હા હા હા બીઝી છો હા બોલો ની
હા કાઈ નઈ અ આપડા અ ફેસ્ટિવલ આવી રહ્યા છે તો ટોચમાં પડે છે કે આ ફેસ્ટિવલ કઈ કઈ ફેસ્ટિવલ આવી રહ્યા હતા અને ફેસ્ટિવલમાં શુ શું કરવું શું શું પેરવાનું છે અને આપણે આપણા તો ભારતના આપણા ઈન્ડિયાના તો અ આ સેલિબ્રેશન છે ને બધાં બધાં ફેસ્ટિવલ બો ધૂમધામથી મનાવે છે અને નવ નવ કપડા પહેરવાનું છે આ બધું માઈન્ડમા મારુ પ્લેનિગ થઈ રઈ છે. તમે
હા હા ના નથી નથી આ તો ખુબ સરસ વિષય છે ફેસ્ટિવલ્સ આપડા અ આપણા માટે બઉ અ સરસ એ છે તે આપ આપણેે આપના પરિવાર હા હા આપડે આપણા પરિવાર સાથે અ સમય વિતાવે છે આપડા પરિવાર સાથે ફેસ્ટિવલ સેલિબ્રેટ ભજવીએ છીએ. અને આપડે જે ફેસ્ટિવલ છે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તે આપણા સંસ્કૃતિ અ જોવાય છે અને આપડે બધાં ધૂમધામથી સેલિબ્રેટ કરીએ છીએ. તે બહુ સરસ વાત છે. અને બીજી શું તમે પહેરવાનું શું વિચાર્યું છે ફેસ્ટિવલસમાં
જો આપણો આપણા ભારતના જો ફેસ્ટિ હોય બધા આ ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે સેલિબ્રેટ કરીએ તો મને તો કુરતા પેઝામા પહેરવાનુ ગમે છે ફેસ્ટિવલ માં
હા હા ખુબ સરસ વાત છે હા મને પણ આજ ગમે છે કુર્તા પેજામા પહેનવું કારણ કે તે આપણે આપણા પહેલાના જે આપણા જે હોતા પૂર્વજો તે પણ હ એજ પહેર્યા હતા અને તે આપણે પહેરીએ તો તે આપણા સંસ્કૃતિ અને આપણા જે અ પરંપરા છે તે આપણે જોવાય છે કે આપણેે પણ આપણા પૂર્વજોને શીખવે છે તેના પહેરવા પહેરીએ છીએ
બહું સાચું વાત કીધું તમે અ તમે બવ અ કે આપડો પૂર્વજનને આપડો ધ્યાન રાખવું જોઈએ કે એના પરંપરા આપળે આગો આગળ લાવી જોઈએ અને આજની જનરેશન પણ બતાવું જોઈએ કે આપણો આ કલ્ચર છે અને આ પહેરવાનું છે આ આપણો ટ્રેડિશન છે આ બધું આપણાથી અ અ આપણા જેમથી આપણા જનરેશનમાં જઈએ છે બધા બધા બાળકોને પણ જાણવામાં અને એના પણ જાણો છો કે આ આપણા ભારતના આપણા અ પૂર્વજો ના ટ્રેડિશન ક કઈ છે આપણું કલ્ચર કઈ છે અને આપડો ફેસ્ટિવલમાં તો બધા ધૂમધામથી મનાવે છે અને તમારો હું તરત જ અ સવાલ છે કે તમારો ફેસ્ટિવલ અ ફેવરેટ ફેસ્ટિવલ કઈ છે
અ મારા ફેવરેટ ફેસ્ટિવલ તો દિવાળી છે કારણ કે તેમાં
શું બોલ્યું તમે
મારો ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી છે
હા હા હા સરસ
આ દિવાલી કેમ કે પ્રકાશ નો ફેસ્ટિવલ છે અને લોકો આપણા ઘરે પણ અને હું શ્યોર છું કે તમારા ઘરે પણ તમે સફાઈ કરો છો દિવાલી પહેલા અને અ ઘર સાફ કરો છો અને અ જયારે દિવાળી હોય ત્યાં દિવસે આપણે દીવા જડાવીએ છીએ તે તે આપણે પરંપરા અને આપણી સંસ્કૃતિ જોવા દે છે કે અ અને આપડે મીઠાઈ વહેચે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે અને પરિવાર સાથે આપણે મીઠાઈ ખાઈએ છે અને કઈક કોઈ અ થોડાક મોડાક ફટાકડા પણ વગાડીએે છે અને અ બીજી જગ્યાએ જાઈએ છીએ અને ફેસ્ટિવલ ધૂમધામ થી ઉજવીયે છીએ
હાા તો તમને બહ સારું વાત ક કે આપણા દિવા પસંદ છે મને પણ દિવાલી પસંદ છે મારો ફેવરેટ ફેસ્ટિવલ છે હું મારા અમારા ઘરમાં અને મારા કલ્ચરમાં તો આ છે કે અ દિવાલી દિવાલીમાં આપણે માતાજી નો પૂજા કરીએ છેએ અને મમ્મી અને માતા પિતા દોનો ઉપવાસ રાખવા જોઈએ મતલબ ઉપવાસ રખતો હતો અને હું પણ આપડો પણ ઉપવાસ રખવો જોઈએ આપણા ઈચ્છા અને શ્રદ્ધા ઉપર છે પણ રાખવો જોઈએ આપડો કલ્ચર આ બતાવે છે કે અને આપડો સાંજે અ આપડા અડોશ પડોશ થી અને આપડા રિલેટિવ સાથે મીઠાઈ ખાવું જોઈએ એન્જોય કરવું જોઈએ અને ફટાકા આ બધું આપડો દિવાલી નો સેલિબ્રેશન છે સાચું કીધું ને
ખુબ સરસ હા ખુબ સરસ મજાની વાત કીધી તમને તો કે આપળે જે આપણા ભગવાન છે તે તેમને અ પૂજવી જોઈએ, અને તેમના સામે દીવા જળાવવી જોઈએ, અને આપડે જેટલા હોય શકે તેટલા પરી બધા પરિવાર લોકો કોને અ ઉપવાસ રાખવો જોઈએ, એ ખુબ સરસ મજાની વાત કીધી છે, કે આપડે અ શ્રદ્ધા હોય તો, આપડે ઉપવાસ રાખવો જોઈએ, અને હું પણ આજ માનું છું, અને હું પણ ક્યાંક ક્યાંક ઉપવાસ રખું છું. કોઈ આ જ આ ફેસ્ટવલ આવે છે, જેમ કે મહાશિવરાત્રીમાં, કે નવરાત્રીમાં, તે આપડા ઉ સ તો, ઘણા લોકો રખે છે, અને ઘણા લોકો નહી રખે છે. તે આપડા શ્રદ્ધા ઉપર છે, પણ મને લાગે છે, કે બધા લોકોને રખવો જોઈએ, કારણકે અ તે અ ખુબ સારું છે, ઉપવાસ રાખવું, શું કેવું તમારું?
હા હા, આ તો તમે સાચી વાત કીધી, ઉપવાસ તો રાખવુ જોઈએ, અને ને આપડો આ તો શ્રદ્ધા પણ હોય, અને તમારો હેલ્થ પણ ઇમ્પ્રુવ થઈ જાય એનાથી. અને તમને શું લાગે છે, હોલીમાં હોલી, હોલી ફેસ્ટિવલ તમે અ શું છે, મતલબ ક્યાં ક્યાંથી સેલિબ્રેટ કરો છો? કઈ કોઈ તમારો પ્લાન શું છે, હોલી સેલિબ્રેશન નો?
હું તો મારા પરિવાર સાથેજ અ સેલિબ્રેટ કરું છું, અને ક્યાંક તો હું મારા રિલેટિવસ ના ઘરે જઈને, તે તેમની સાથે મનાવું છું. શું તમારું?
મારેતો હોલી અ હુતો અ ફેમિલી સાથે તો મનાવું છું, પણ મારો આ પ્લાન છે, રહી હર સાલ મારો આ પ્લાન રહેતો હતો, કે આપડો મિત્ર આપડે ફ્રેન્ડ સાથે એના ઘર જઈને, એ એના રંગ લગાવું, અને અ અ એના ઘરમાં અને એના માતા, પિતા ને પણ રંગ લગાવો, અને બધા લોકો સાથે અ ફરવું, અને મજા કરવું, મીઠાઈ ખાવું, આ મારુ પ્લાન હોય છે.
હા હા હા, ખુબ સરસ મજાની વાત કીધી તમને કે મિત્ર સાથે રમવું, અને મિત્રો ના ઘરે જઈને તેમના માતા પિતા એ પણ અ આમ પગ લાગ્યો અને તેમની સાથે પણ હોડી ઉજવવી, ખુબ સરસ મજાની વાત છે આ તો, અને હું પણ એજ અ માનું છું કે, મિત્ર સાથે પણ અ રમવુજ જોઈએ, કારણ કે મિત્ર સાથે નુ અ જે આપડે રમે છે, અને મિત્ર સાથે જે ટાઈમ સ્પ પેન્ડ કરે છે, તે ટાઈમ અલગ જ હોય છે, તે આપડી લાઈફ લોંગ મેમોરીઝ બને છે. તે આપડે ભૂલી શકતા નથી, કારણ કી તે મિત્ર સાથે ખુબ સરસ મજા આવે છે. શું કેવું તમારું?
બો બો થહે આ વાત તો છે, અચ્છા હું તને યા યાદ આવ આવું છે કે, નવરાત્રી નજદીક છે, અને નવરાત્રી નો અ સેલિબ્રેશન આપડે કેટલા ધૂમધામ થી મનાવીએ.
હા હા બિલકુલ બિલકુલ યાદ છે ને નવરાત્રી કોને ભૂલાઈવી ભાઈ. નવરાત્રી તો એક આપ આપણે ગુજરાતી ગુજરાતમાં રહીએ તો ગુજરાતનીને નવરાત્રી કેમ ભુલાઈ. નવરાત્રી ની તૈયારી તો હમણાં થી ચાલુ જ છે.
એના દિનના ધૂમધામથી માતાજી ન પૂજન થાય છે. નો દિન બધા છોકરા આ ગરબામાં મશગૂલ થાયને રાત્રિ બે-ત્રણ વાગે થી અ ગરબા રમે છે. હા સારું મજા આવે છે એના અને તમે ઘરમાં રમવું આવતો હતો?
હા હા ગુજરાતમાં રહીને હું કોણ કોણ આવું છે કે ગુજરાત માં રહીને ગરબા ન રમે ભાઈ. ગરબા તો બધા લોકો રમે અને હું તો ધૂમધામથી ગરબા રમું છું અને દાંડિયા પણ રમું છું. અને અ નવ નવ દિવસે રમું છું અને પહેલા ના આખરી દિવસે ઉપવાસ પણ રાખું છું. તમે રમો છો ગરબા?
બહુ બહુ સરસ તમને હા હા મને પણ આવતો હતો ગરબા. ચાલો તો તમારી સાથે ફેસ્ટિવલ વિશે વાત કરીને મને બો મજા આવી અને બહુ સારો અ શીખવામાં મળીએ.
હા હા ચાલો આપડે મળી ને વાત કરી યે હા ભાઈ. ચાલો જય શ્રી કૃષ્ણ.